હલો, હા જય શ્રી ક્રષ
હા જય શ્રી ક્રષ્ણ કેમ છે મજામાં?
બસ એકદમ મજામાં. તમે કેમ છો?
બસ સારું હો.
હમ કેવા છે વરસાદ પાણી.
વાતાવરણ છે કઈ ખાસ એટલું આવતું નથી.
અચછા હમ હમ હ હ.
જરમરાઈ રાખો હા ક બહુ છે નહી.
હમ હમ હમ આ વખતે વરસાદ મોડો છે એવું કેહ છે ને.
હમ હમ હ અમુક જગ્યાએ છે હારો. અમુક જગ્યાએ પાછો નથી એવું છે.
હ અમારેં આઇ ઝાપટા હ ઝાપટા અમારે રેગ્યુલર આવ્યા કરે અહીયાં આગળ.
હમ હમ હમ.
હમ અને એટલે મને એમ થાય છ કે આજે આપણે છે ને આમ વરસાદમાં ને આમ બાળપણમાં આપણે વરસાદમાં શું કરતા અને એવી બધી થોડીક આપડે વાત કરીએ આજે.
હા હા એ તો મારે મનગમતો વિષય છે.
એ હ
નાના હોયએ એની વાત જ અલગ હોય ઈ વાત યાદ કરીએ ત્યાં જ આપણને આનંદ આનંદ થઈ જાય.
હા. અમે તો નાના હતા ને ત્યારે પહેલો વરસાદ હોય ને ત્યારે તો વરસાદમાં ફરવા નીકળતા. પેહલા તો હું છે ના છોકરા હોય એટલે અળાઈ ને એવું બધું બહુ જ થાતું ગરમી બહુ પડે ને. પછી છોકરાઓને ગરમી એ બહુ નીકળે એને આપડે ગુજરાતીઓ અળાઈ એમ કે. કે અળાય નિક શરીર માં અને બળે તે બહુ ને ખંજવાળે બહુ આવે એમાં જયારે પહેલો વરસાદ આવે ને
એક જ ટાઈપનો પાવડર આવતો.
હા હા.
અને એઈ તરત એમ કે અળાઈ થાય તો નાઈસિલ લગાળો.
હા. એટલે ઈ એ વરસાદ આવે ને ત્યારે એ પાવડર તમે કયો છો એ લગાડીએ તો એનાથી રાહાત થાય જ્યારે વર વરસાદ ન હોય ને ત્યારે એ પાવડર લગાડે પછી જયારે પહેલો વરસાદ આવે ને ત્યારે તે બધા પેહલા વરસાદ એમ કે કે નાવ ને એટલે જે પાણીની ઠંડક હોય પેલા વરસાદ વરસાદનું પાણી તમારા શરીર ને અડે તો તમારી બધી છે ને ઈ એમાં રાહત થઈ. જયા પછી તો ધીરે ધીરે પલાળતા જાવ તો એમાં તમને ઘણું સારું થઈ જાય પણ પેલા મે એમ કે જે બળતરા હોય. ને એમાં તમને રાહત થઈ જાય, શરીર માં ઠંડક વ્યાપી જાય. અને ભાઈ ચોમાસું તો બધાને ગમે એવી વસ્તુ જ છે નાના છોકરા હોય અમે પેલા નાના હતા ને ત્યારે પેલું પાણીમાં હોડી બનાવે ને બનાવી એ અમારા ઘર આગળ થી છે ને એક ગટર પસાર થતી હતી થી ત્યા આમ જંગલ જંગલ ગટર એ જે દરિયા ન કે નદીનું પાણી હોય ને એમાંથી તે થોડું થોડું પાણી નીકળ્યા કરતું પણ જયારે વરસાદ આવે ને ત્યારે ઈ આખી ગટર એકદમ પાણીથી ભરાઈ જાય અને જયારે પેલો બીજો વરસાદ હોય ને વધારે વરસાદ આવ્યો હોય ત્યારે તો ડોળું પાણી હોય પછી એ પાણી આછું થઈ જાય છે. તો અમે તો એ ડોળા પાણીની મજા લઈએ અમે એ આછું પછી તે કરીએ તો એમાં પાણીની બનાવતા ક્યારેક અમે એમાં નાહવા પણ જતા. પગ પલાળીને એમાં બેસી રહીએ તે બેસવાની જગ્યાએ હતી. ત્યારે તો ક્યાં આવ્યું કે કપડાંનું ને ગારામાં ખરાબ થશે ને એવું તો કાંઈ હતું નહીં.
એવું અને મા બાપ રોકતા ઉલટાને એમ કે કે જાવ તમે. અને બાળકો વરસાદ જેવો શરૂ થાય એટલે ઝૂમી ઉઠે મજા એને તરત ઓલા દોરિયાની નીચે ઉભા રે ને તોય તે અને હવે તો ચોખા પણ તોય તે મા બાપ એમ કે કે ભાઈ બીમાર પડી જસો ના આમને તે એમને પણ એઈ ત્યારે તો એવું કઈ રોક ટોક નોતી અને ત્યારે કઈ થતુંય નહી.
હમ.
અને એની મજા જ અલગ હતી. કારણ કે ઈ વરસાદમાં નાહવાની પછી હોળી પાણીમાં વહેતી મૂકવાની ખુબ આપડે મજા કરી એ એમ બાળપણમાં ઈ મજા હવે ગાયબ થઈ ગઈ છે.
હવે જવા દેજે સ્કૂલે જતા ત્યારે નઈ વર સાદ આવતો હોય તો ભીના થતા થતા જતા અને ત્યારે ક્યા રેનકોટ છત્રી ને એવું બધું ઓછું હતું તો પ્લાસ્ટિકની થેલી લઈને જાતા બધી આપડી બુક્સ છે તે પ્લાસ્ટિકની થેલીમાં આપણે રાખી મૂકતા એટલે શું આપડી બુક્સ ભીની ન થાય. અને આપડે પોતે ત્યાં બને ત્યાં સુધી વરસાદમાં ભીના થઈ ને જવાનું થતું રે રેનકોટ તો બોવ જ ઓછા હતા.
અને ઈ રેડ કેસમાં કોક આમ કે ને એની પાસે હોય બાકી તો હોય નય અને માથામાં છોકરીઓ ના વાળ લાંબા હોય માથું તેલ વાળું હોય તો ઈ જબલું પહેરે લે ને એને કોઈ સંકોચે ન થતો.
હા હા પ્લાસ્ટિકની થેલી બરાબર છે એ સાચી વાત છે પ્લાસ્ટિકની થેલી માથેથી બાંધી દે કે જેથી કરીને વાળ ચીકણા ન થાય. પેલું તેલ વાળા વાળ હોય ને તો એમ બરાબર છે, પેલા બધા એવું કરતા, તમે કહો છો, એમ ત્યારે શરમય નહોતી બધાને. અત્યારે તો ઘણા ને રેનકોટ પહેરવું હોય તો, એમ થાયાઈ, રેનકોટ પહેરીને, ક્યા બહાર જવું એવું થાય છે.
ચાલુ. વરસાદ હોય ને, તો ઘરના ચાલુ વરસાદ હોય ને.
હમ.
પહેરે કે લઈ જાય કે, ના ના જરૂર નથી.
હા, હા, હા અને થોડાક વર્ષ હમ.
મકાઈને એવું બધું ખાવાની બહુ મજા આવતી અમે. એક અમારા બાજુમાં નેબર હતા, તો ઈ વરસાદ આવેને, એટલે એની અને હું પણ બંને જણા અગાસીમાં જઈએ વરસાદમાં નાઈએ. અને ત્યારે પાણીની શોર્ટેજએ અમુક જગ્યાએ બહુ હતી તો, જે ધોરી આવેને. એ ધોયૉ માં ડોલે ડોલે મા બાપ ના પાડેને કે, નાના શરદી થઈ જશે તો, કઈ ટાંકી ખાલી છે. ધોરી લઈએ, એમ કરીને, પણ આપડે ડોલડું ડોલે ડોલે, હું અને એક મારા ભાભી હતા. એ બંને જને ડોલે-ડોલે ભરીને, એમ કરીને ટાંકી ભરી લેતા. અને ઈ એક મજા હતી, એમ પલળીને કામ કરવા માય. તે આનંદ હતો, એટલો બધો અને વર્
એનાથી એટલી સારી કે, આપડે બરાબર.
હા. શેરીમાં અને એમાં નાહાવા નીકળી જઈએ, તરતજ અને નાનાં બાળકો કૂદકા મારે. ત્યારે એવું નહતું કે, આપડા કપડા ગંદા થશે, ગારા વાળા થશે. ખુબ મજા આવતી એમ.
હમ, હમ. પેલા તમે કીધું, એમ કે બધા ભીના થતા તો, એ બીમાર ના પડતા જો. કલાક, કલાક આપણે પાણી માં રહેેતા તમે કીધું કે, પાણીની પેલા શોર્ટેજ હતી. તો પાણી પેલુ બકેટ ડોલથી, તમે ભરતાને એવું કરતા એમ અને ટા તોએ તમે અડધી કલાક-કલાક તો સતત વરસાદ માં રહ્યા જશો, ત્યાર ન સ્ટેમિના એટલો સારો હતો કે, આપડે શું બીમાર પડતા, અત્યારે તો છોકરા હોય કે, મોટા હોય, થોડા પણ પાણીમાં જાય, એટલે તરત કંઈકને કાઈક એને એલર્જી થઈ જાય. કા પાણીની હોય કા, માટીની હોયને એવું બધું થઈ જાય. એટલે કે ને, પેલા નાનપણની મજા તે કઈ ઓર છે, તમે નાનપણમાં તમે કયો છે, મકાઈ ગરમ-ગરમ ખાવો, વરસાદમાં ભીના થતા, થતા તો, એની મજાએ, તમને બહુ સરસ રીતે આમ આનંદ આનંદ કરો. તમે એના થી એમ અને પાણી ભરીએ આપડે, અને ઈ સિવાય તો અમે તો ગેમેય પણ રમતા અમુક વર્ષ સર ની બધી ગેમ હોય ને, પેલો બારામાં બધી ખીલા લગાડવાની છે. અથવા તો જે ગારોથી હોય, માટી ભીની માટી હોય, એમાંથી
એમાં ઓ હરિય કુચાડે કઈક એવું કઈક કરતા ને.
હા, એ ખીલા ખુતામણે એવું
હા, હા, હા, હા.
હા, એવી.
હવેતો, એ બધું ગાયબ થઈ ગયું હા. નીચે આપડી એકદમ ઓલા કેમ નિઃશુલ્ક રમત હતી બધી. અને આનંદ અનેરો હતો, જેના કોઈ હવે તો બધા ટીવી ને, મોબાઈલ ને, એમાં ગેમ રમે તોય તે આપડી જેવી મજા તો આવતી જ નહીં હોય.
હમ, હમ, હમ.
અને બધો ચો કરીને જ અને પોતાના શરીરની આંખ છે, કાન છે. જે બ બગાડી જ આનંદ લેવાની અત્યારે બધી યુરી. ઠેન્ગી ગેમ ને, રમતો અને છોકરો માન તા પણ નથી, આપણે એને ગમે એટલું સમજાવીએ. તો ઈ નથી, બહુ લોકો એમ હા કરે, પણ એ જે આપ. આપડે જે આનંદ કર્યો કે, જેમાં કોઈ પણ ખર્ચો નહી. આનંદ અનેરો હતો.
હમ, હમ, હમ, બરાબર છે. અને સ્કૂલમાં ય અમે લોકો.
હા. બોલો, બોલો.
અમે સ્કૂલ માં હતા ને, ત્યારે અમારે એક ચિત્ર કામ કરીને, ડ્રોઈંગનો એક સબ્જેક્ટ આવતો. તો જયારે ચોમાસાની સિઝન હોય ને. ત્યારે ઈ માટીમાંથી જે વરસાદમાં ભીની થયેલી માટી હોય ને. એમાંથી કંઈ પણ આપણે અ પ્રાણી છે કે, પશુ પંખી છે કે, ઘર છે કે, એવું એક બનાવીને જાવાનું. એવો અમારે એક સબ્જેક્ટ આવતો, જયારે અમે સ્કૂલમાં હતા ને તો. ત્યારે ચોમાસાની ઋતુ હોય ને, ત્યારે એવું બધું બનાવાનું આવે, કાઈ ને કાઈ લોકો એમ કે કે તમે એક નેચરલ. સીન બનાવજો તો, પછી નાનકડી ઝૂપડી અને નાનકડુ પેલું નાળિયેરનું ઝાડ ને એવું બનાવીએ.
કુદરતી દ્રશ્યમાં એવું જ બનાવતા આપડે.
હા, એવું મોટા ભાગે એવું જ બનાવતા, અને ક્યારેક પ્રાણી ને, એવું બનાવાનું કે, તો પેલું હાથીને એવું બધું. ક્યારેક બનાવીએ માટીમાંથી હોં, ઈ એક સબ્જેક્ટ જ એવો છે. એ પાણીનું હોય, પછી એને સુકવી દેવાનું અને પછી સુકાઈ જાય, પછી ટીચરને દેખાડવા લઈ જવાનું એમ. તો અત્યારે તો કલે આવી ગયું છે, તમે જેમ કીધું એમ કે, બધું પૈસા ખર્ચીને કરવાનું કોઈને હાથ બગાડવા પણ ગમતા નથી એમ.
હા, અને હવે મળતી ય નથી, માટી અને આ જરીક છોકરાઓ જો માટી માટી કે, રેતી કે, ધૂળ અડે એટલે આપણે તરત જ એમ કે કપડાં બગડશે. તને ઇન્ફેક્શન લાગશે, આ મો પોતાના જીવેય એવા થઈ ગયા છે, અને થાય છે, હવે એવું પાછું એટલા માટે સ્વભાવિક ચેન્જ થઈ ગયો, પેલા કોઈ રોકટોક ન હતી, અને મજા ખુબ આવતી.
હમ.
અને વરસાદમાં આપડે અ ભણતા. ત્યારે પાઠ આવ. તો કે લુચ્ચો વરસાદ કે ભાઈ અ જ્યારે સ્કૂલે જવાનું હોયને ત્યારે વરસાદ ન આવે. એટલે બાળક એવું ઈચ્છે કે જો મારે સ્કૂલે જવાનું છે ને ઈ સમયે જો વરસાદ આવે ને તો મારે આજે રજા પાડી શકાય એમ એને છોકરાઓને એવુ લાગે કે ઘરે આવવાનું હોય ત્યારે વરસાદ આવશે પણ જો જવાના ટાઈમ છે ને વરસાદ આવ તો જ તોય રોકાઈ જશે એટલે બાળકે એને લુચ્ચો વરસાદ કહયો શે એમ.
હા.
જેવા કવિ એક એક પાઠ આવ તો ઈ તે આજે અટલા વર્ષો થયા તોય યાદ છે કારણ કે ઈ પાઠ જ એમ વરસાદ વિશે અને ખુબ સરસ હતો એમ નહી તો ભૂલી ગયા હોય પણ એ વરસાદની વાત આવે એટલે આપડે મજા જ આવે. નાના હોય કે મોટા હોય.
હ હ શીર્ષક બઉ સરસ રીતે આપેલું છે લુચ્ચો વરસાદ એમ તમે જેમ ક્યો છો એમ અત્યારે બાળક બધા એવું જ વિચારે છે કે સ્કૂલે જવાનો ટાઈમ હોય ને ત્યારે વરસાદ આવે તો સારૂ તો રજા લઈ લઈએ અત્યારે છોકરાઓને ઘરે ની મજા આવે વરસાદમાં ભીના થવાની મજા એનાથી દૂર જ થઈ ગઈ છે. એને એમ થાય કે વરસાદ છે તો ઘરે રહીએ આપડે શાંતિથી અને સુઈ જઈએ વધારે તો એ લોકોને સુવાનું જ મહત્વ હોય છે.
હા.
એટલે સ્કૂલ લોકો કરે આપડે તો જયારે નાના હતા ત્યાર ની તો મજા જ બઉ અલગ હતી. અને ઈ આપડે હજી જો આટલા મોટા થઈ ગયા છી તો એ આપડું નાનપણનું જે વરસાદનું કે આપણ ભણવાનું જે કાઈ એ હજી આપણે ભૂલ્યા નથી. હજી આપડે યાદ કરીએ તો આપને બધી વાત તાજી જ છે એને યા યાદ રાખવાની પણ આપણે જરૂર નથી આપણે વાત કરતા હોય તો અચાનક જ આપ આપણને પહેલેથી છેલ્લે સુધીનું આખું ચિત્ર આપણી નજર સમક્ષ આવી જાય છે ને બધું યાદ આવી જાય છે. કે અમે નાના હતા ત્યારે આમ કરતા આમ કરતા એમ તો આ બધી મજા કે બોવ અલગ છે એમ તો ચલો તમારી સાથે વાત બઉ સારું લાગ્યું અને આવી જ રીતે આપ ફરી વખત પાછળ નાના ટોપિક કઈક નવો ટોપિક લઈને મળશું બરાબર છે. આવજો જય શ્રી કૃષ્ણ.